હે
હલો
હા નમસ્કાર આજે આપડે ભારતની જે રીજનલ કુઝિન છે એના વિશે વાત કરી શું જે ભારતનું ભોજન છે ને એ દુનિયામાં ખુબ જ વિવિધ અને રસપ્રદ મનાય છે
ભારતમાં દરેક રાજ્ય દરેક પ્રદેશ અને દરેક સમુદાયની પોતાની અલગ ફૂડ કલ્ચર હોય છે
હા હા સાચી વાત છે તમારી એક રાજ્યમાં જે ભોજન રોજ ખાવામાં આવે છે તે બીજી જગ્યા એ અલગ હોઈ શકે છે
આ વિવિધતા ભારતની સૌથી મોટી ક્ષતિઓમાંની એક છે.
ભારતના ભોજન પર આપણે જે ભૂગોલ છે. હવામાન છે જે સંક સંસ્કૃતિ છે અને ઇતિહાસ છે એમ બધાનો પણ મોટો પ્રભાવ પડતો હોય છે.
ઉત્તર ભારતમાં જે વાનગીઓ લોકપ્રિય છે તે દક્ષિણ ભારત કરતા ઘણી અલગ છે. તે જ રીતે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની વાનગીઓ પણ પોતાની અલગ અલગ અલગ ધારે્યો છે.
ઉત્તર અ જે આપણે તેજ રીતે આપણે જે હોય છે. ચલો પેલા આપણે ભારતમાં જે ભોજન ની જે વિવિધતા છે એ વિશે વાત કરીએ.
ભારતમાં હજારો પ્રકારની વાનગીઓ જમવામાં મળે છે. કેટલીક વાનગીઓ ઘઉંથી બને છે, કેટલીક ચોખાથી અને કેટલીક બાજરી અથવા જવારથી.
હ એના જોડે જોડે આપણે, કેટલા જ પ્રદેશમાં તીખું ભોજન વધારે પસંદ કર કરવામાં આવે છે.
તે કારણે દરેક ભારતની ફૂડ કલ્ચરમાં સિઝનલ ફૂડ ફૂડનું પણ મહત્ત્વ છે. ઉનાલા માં એક પ્રકારનું ભોજન અને શિયાળામાં બીજા પ્રકારનું ભોજન જો મલે છે.
હા અને જ્યારે આપણે ભારતમાં વેજીટેરિયન અને નોન વેજિટેરિયન બંને પ્રકારના ભોજન. મોટા પ્રમાણમાં જોવામાં આવે છે.
હા હવે ઉત્તર ભારતની ક્યુઝીન વિશે વાત કરીએ, ઉત્તર ભારતમાં પં જાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અને અન્ય રાજ્યો નો સમાવેશ થાય છે.
ઉત્તર ભારતમાં ઘઉંનો ઉપયોગ ઘણો જોવામા મળતો હોય છે.
રોટી, નાન, પરાઠા અને કુલચા જેવી વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે.
ઉત્તર ભારતમાં છે ને ગ્રેવી વાળી જે સબ્જીઓ હોય છે ને એ પણ ખૂબ પ્રસિદ્ધ હોય છે.
પનીરની પણ વિવિધ વાનગીઓ જોવામાં મલે છે, અને લોકા ને ગમે છે.
હા ઉત્તર ભારતમાં જે મખખન છે અને ઘી છે, એનો ઉપયોગ તો બહુ જ થતો આપણને જોવા મળે છે.
તે ભોજનને સમૃદ્ધ સ્વાદ આપે છે.
હા એજ આપડી જે પંજાબની ક્યુઝીન હોય છે. એ ખાસ કરીને દુનિયાભરમાં બહુ જ પ્રસિદ્ધ છે.
પંજાબની ઘણી વાનગીઓ રેસ્ટોરનમાં પણ જોવા મળે છે.
હા જેમ કે રાજમા ચાવલ ઉત્તર ભારતનું એક લોકપ્રિય ભોજન છે.
હા અને છોલે ભટુરે પણ ઘણા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
પરાઠા પણ ઉત્તર ભારતની એક ઓળખ બની ગયું છે હવે તો.
વિવિધ વિવિધ પ્રકારના પરાઠા તૈયાર કરવામાં આવે છે.
હા ઉત્તર ભારત છે એમનું જે સ્ટ્રીટ ફૂડ કલ્ચર પણ છે, એ પણ અત્યારે બહ ઘણું મોટું થય ગયું છે.
ચાટ છે કચોરી, સમોસા ઘણી જગ્યાએ મલે છે.
હા ઉત્તર ભારતમાં જે મીઠાઈનું પણ મહત્વ છે એ બહુ ખૂબ છે.
હા મીઠાઈઓ જેમ કે જલેબી ગુલાબજામુન રસ મલાઈ, એ મીઠાઈ ખૂબ જ લોકપ્રિય છે.
હા જે આપણા ઉત્તર ભારતનું જેવ ભોજન નું સ્વાદ છે સુગંધ છે. અને જે વિવિધતા છે એ ખાસ એના માટે જ જાણીતું છે
હા આ પ્રદેશ ભારતની ફૂડ કલ્ચરમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
હા હવે આપણે દક્ષિણ ભારતની ક્યુઝન તરફ આગળ વધીએ.
હા. દક્ષિણ ભારતમાં તમિલનાડુ કર્ણાટકા કેરલા, આંધ્રપ્રદેશ અને તેલંગાનાના સમાવેશ થાય છે.
હા આપડે દક્ષિણ ભારત છે એમાં ચોખા જે છે, એ મુખ્ય આહાર તરીકે તરીકે વપરાય છે.
ચોખા સાત વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.
હા, જે દક્ષિણ ભારત છે એની કવિઝન છે એમાં નારિયેલનોો પણ ઘણો ઉપયોગ થતો હોય છે.
હા, ખાસ કરીને કેરલામાં નારિયેલ અને નારિયેલ તેલનો ઉપયોગ વધુ જોવા મળે છે,
હા, એના જોડે જોડે જે ઢોસા છે. એ દક્ષિણ ભારતની સૌથી ઓળખાતી હોય ને એવી વાનગીઓ માંથી એક છે.
ઈડલી પણ એક સરળ અને લોકપ્રિય વાનગી છે.
હા, એના જોડે જોડે આપડે સાંભાર અને ચટણી છે એ સાથીઓ વાનગીઓ છે, એ બધ ત સમાવ છેર
દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના ઢોસા જોવા મળે છે,
હા, ઉથપમ છે એ પણ એક લોકપ્રિય વાનગી છે,
આંધ્ર પ્રદેશની ક્યુઝેન તીખા સ્વાદ માટે ઓળખાય છે.
અને આવું જોવા જઈએ, તો કેરેલાની ક્ઝન છે એમાં સમુદ ભોજન હોય છે એનું પણ બ ખુબ મહત્વ હોય છે,
કર્ણાટકામાં પણ અનેક પારંપરિક વાનગીઓ જોવામાં મળે છે.
હમ દક્ષિણ ભારત જે છે એનું ફૂડ કલ્ચર છે એમાં સ્વચ્છતા અને સરળ તૈયારી ને પણ મહત્વ આપવામાં આવે છે,
આ પ્રદેશની વાનગીઓ સ્વાદ સાથે પોષણ પણ પૂરું પડે છે,
હ જે આપડ ઉત્તર અને દક્ષિણ ભારત છે એમની જે કિઝન હોય છે, એના વચ્ચે આપણને ઘણો ફેરફાર જોવાવામાં મળતો હોય છે,
પણ બંને પ્રદેશો ભારતની સ્મૃદ્ધ ફૂડ પરંપરાને મજબૂત બનાવે છે.
હમ્મ ચલો તો હવે આપડે જે પૂર્વ ભારત છે, એની ક્વઝિન વિશે વાત કરીએ,
હા હા પૂર્વ ભારત પણ ઘણી રસપ્રાદ વાનગીઓ માટે જણાતું છે,
હા એની પણ ક્યુઝિન જે છે એ ખૂબ જ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે,
હા આ પ્રદેશમાં મુખ્ય વેસ્ટ બેંગોલ ઓડિશા બિહાર ઝારખંડ અને આસામનો સંવાદ થાય છે. છે.
આ વિસ્તારમાં જે છે ચોખા ઘણા લોકોનોો મુખ્ય આહાર બનતો હોય છે,
નદીઓ અને પાણીના સ્ત્રોતો વધુ હોવાથી અહીં મછલીનો પ ઉપયોગ જોવા મળે છે
અ ખાસ કરીને વેસ્ટ બેંગાલ છે એમાં માછલીની વાનગીઓ માટે જ પ્રસિદ્ધ છે.
હા પૂર્વ ભારતની ક્યુઝીનમાં સર્વસ્વનું તેલ પણ આ સરસોનું તેલ પણ ઘણું વાપરવામાં આવે છે,
હા, આ તેલ જે છે ભોજનને એક અલગ જ સુગંધ અને સ્વાદ આપે છે,
વેસ્ટ બેંગોલની મીઠાાઈઓ પણ દુનિયાભરમાં ઓ ઓળખાય છે,
હા, જેમકે રસગુલ્લા છે સોદેશ છે એ તેના ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.
હા, પણ ઓડિસ્શસામાં પણ ઘણી પારંપરિક મીઠાઈઓ માટે જાણીતું છે.
હમ્મ ત્યાંના તહેવારો સાથે ભોજનનો ઘણો નજીકનો સંબંધ હોય છે,
બિહારની ક્યુઝીનમાં લિટ્ટી ચોખા ખૂબ જ પ્ર પ્રસિદ્ધ છે.
હા, આ વાનગી સરળ હોય છે પણ તેના સ્વાદ માટે ઘણી જાણીતી છે.
આસામની ક્યુઝીન અન્ય રાજ્યો કરતાં થોડી અલગ જોવામાં મળ્યા છે.
હા, ત્યાંના ભોજન જે છે એમાં પ્રાકૃતિક સ્વાદ ને વધારે મહત્વ આપે છે. છેે લોકો
પૂર્વ ભારતમાં મસાલાનો ઉપયોગ ઘણી વખત ઓછો પણ અસરકારક અસરકારક હોય છે
ઇન્ગ્રીડિયન્ટ હોય છે એનો સ્વાદ આપણને સ્પષ્ટ રીતે અનુભવાય છે
આ પ્રદેશની ફૂડ કલ્ચરમાં પરંપરા અને પ્રાકૃતિ બંનેનું સુંદર જોવા મળે છે
હ આજે પૂર્વ ભારત છે એમની જે ખાવાની જે અલગ અલગ વાનગીઓ છે એ બધામાં મુખ્ય ભાગ હોય છે
હવે પશ્ચિમ ભારતની ક્યુઝિન વિશે વાત કરીએ
હા પશ્ચિમ ભારત એટલે આપણે જે ગુજરાત મહારાષ્ટ્ર ગોવા અને રાજસ્થાન છે એ બધાનો સમાવેશ થાય છે
આ બધા રાજ્યોની ક્યુઝીન એકબીજા કરતાં ઘણી અલગ છે
હ જે ગુજરાત છે એમની કયુઝીનમાં મીઠાસ અને હલકા મસાલા નો ઉપયોગ જોવાવામાં મળે છે
ગુજરાતી થાળી ભારતની સૌથી ઓળખાતીની થાળીમાંથી એક છે
હા તેમાં રોટલી છે શાક છે દાલ ભાત છે અને મીઠાઈ નો સમાવેશ થાય છે
ગુજરાતમાં ઢોકળા ખાંડવી અને થેપલા પણ ખૂબ પ્રસિદ્ધ છે
હ આ વાનગીઓ રોજિંદા જીવનમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે
પણ રાજસ્થાનની ક્યુઝિન હવામાન અનુસાર વિકસિત થઈ છે
ત્યાં પાણીની કમી હોવાથી ઘણી વાનગીઓ લાંબા સમય સુધી સાચવી શકાય તે રીતે બનાવવામાં આવે છે
દાલબાટીચુરમાં રાજસ્થાન ઓરખ રાજસ્થાનની ઓરખાન બની ગઈ છે
હા આપણેે કેળસાંગરી પણ રાજસ્થાનની એક અનોખી વાનગી છે
મહારાષ્ટ્રની ક્યુઝીનમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે
હા જે મુંબઈની જે સ્ટ્રીટ ફૂડ દુનિયા છે એ આખા દુનિયાભરમાં ફેમસ છે
વડાપાઉને ઘણા લોકો મહારાષ્ટ્રની ઉરખાણ તરીકે જુએ છે
હ એના જોડે જોડે જે પાઉભાજી છે એ પણ ઘણી લોકપ્રિય વાનગી છે
ગોવાની ક્યુઝિન સમુદ્ર સાથે જોડાયેલી છે
હમ ત્યાં નારિયેલ અને સી ફૂડ નો ઘણો ઉપયોગ થાય છે
પશ્ચિમ ભારતની ક્યુઝિનમાં મીઠાસ તીખાસ અને ખટાસ સરસ સંતુલન જોવા મળે છે
હા આ પ્રદેશ છે એની જે ફૂડ કલ્ચર છે એમાં પણ ભારતની સમૃદ્ધ પરંપરા દર્શાવે છે
અ હવે આપણે મસાલા મસાલાની ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે વાત કરીએ
અ આપણે ફરી કારે આ વિષય પર વાત કરીશું કમે એના પર તો આપણે વાત કરતા રહીએ તો સમય આપણને ખૂટી પડશે
હા હારું